હલો.
કેમ છો? તો.
બસ મજામાં. તમે કેમ છો?
સરસ એ નો દિવસ આરામ નો દિવસ.
હમ.
જરા છીએ ચાલે છે. હવે બધું રૂટીન ચાલુ છે એટલે તો આપડે
હા ર
હા રવિવારે તો એવું જ ચાલતું હોય થોડો ઘણો આરામ કરી લઈએ, થોડા ફ્રેશ થઈ જઈએ. તો મેં તમને આજે કોલ એના માટે કર્યો. કે હવે બે ત્રણ મહિના પછી દિવાળી આવશે તો વેકેશન હોય છોક કરા ઓને તો કંઈક પ્લાન કરીએ છે અમે લોકો કે કોઈ સરસ જગ્યાએ ફરવા જઈએ કેવી રીતે. તો મેં કીધુ તમને પૂછી જોઉં તમે હમણાં થોડા જ ટાઈમ પેલા કશે ટૂર કરી હતી ને? ફરવા ગયા તા તમારા ફેમિલી સાથે. તો શું લાગે છે તમને દિવાળીના વેકેશનમાં કઈ બાજુ ફરવા જઈ શકાય? ક્યાં સારું રહેશે?
હા. બધો તો મેઈન સવાલ છે કે તમ મારે ઇન્ડિયામ જ ફરવું છે? બહાર બાર જવું બધી એ વાત ડિપેન્ડ કરશે. કરવું હોય તો આપડે બહુ પ્લાનિંગ કર વાની જરૂર ટ્રીપ કરવી હોય તો ઇન્ડિયા ની બહાર જવું હોય તો તમારે જરા આ પ્લાનિંગ એટલે પેલું તો એ છે પાસે ટાઈમ કેટલો છે? કેટલા દિવસ થી ને આપડે ફરવા જઈએ ને તો આપડે. તો અહિયા થી ત્યાં જવા માં કા તો ટ્રા ટ્રાવેલિગ મને લાગે કેમ કે બે ત્રણ દિવસ આવવા માટે હો હોય તો રેવાનું મળીને આપડે કઈ. ટાઈમ અને દિવાળીની બહુ રજા. જાઓ નથી અવે ઘરે રહીએ છીએ. અને પહી કઈ આપડી પાસે મહિને મહિના નજીકમાં જ
હા
ગયા હો આપડે ફ્લાઇટમાં જઈ શકતા હોય
હોય તો સારું
ના એટલે જો અમે તો અમે તો ઇન્ડિયાનું જ વિચારીએ છીએ અ ઇન્ડિયા માં જવું છે, કારણ કે હમણાં ફોરેન ટ્રીપ તો નથી કરવી એ પછી ઉનાળાના વેક -કેશન માકે એવી રીતે જોઈશું અને છો- છોકરાઓને બે વીક જેવું રજા હોય છે એક બે અઠવાડિયાની જ રજા હોય છે. તો એમાં પેલું અઠવાડિયું તો આપડે તહેવારો આવે ધનતેરસ હોય ને દિવાળી હોયને બેસ- -તું વરસ આવે ને એટલે અમે એવું વિચારીએ છીએ કે બેસતું વરસ પતી જાય. પછી નીકળી શકાય. તો બઉ બઉ તો તમે સમજી લો ને કે અ છ સાત દિવસ. જેવો ટાઈમ મળશે આવા જવાનોને બધું થઈ ને, તો એવી રીતે નાની ટ્રીપ જ કરવી છે બઉ દૂર કે વધારે દિવસ તો નઈ મલે અમને તો એવું જ. કઈક વિચારીએ છેએ કે છ સાત દિવસમાં મતલબ આવા જવાનું થઈ જાય તો ફ્લાઇટ જ. પસંદ કરશું, નઇતર તો બબે દિવસ આવા જવામાં થઈ જાય તો ત્યાં ફરવાનો તો કઈ ટાઈમ જ ના રે. તો એવી જ કોઈ જગ્યા તમે અમને કો કે જેમાં. ચાર પાંચ દિવસમાં બધું સરસ આરામ થી ફરી અ ફરી લેવાય. અને વધારે પડતો ટાઈમે ના જાય આવા જવામાં એવી રીતે
જો તમને. ત મારા હિસાબથી તમને કહું છું કે તમને જો. તો છે અને સીઝન જોઈ. ને આપડે બહુ સરસ ઓપ્શન છે એવું મને લાગે છે કે કેમ કે ત્યાં ગરમી પણ નથી હોતી એ ટાઈમે. સીન સીનરી. ઘણી બધી વસ્તુઓ છે કેરલામાં, હા તેનો તમે અલગ એક-
ક્યાં તો આપડે કોઈના ઘરે. જઈએ છી જે એક્સપીરિયન્સ છે આખ્ખો. હલો તમારે તમારે જે ઓપ્શન છો ગમે બે દિવસ રહેવું છે, એક પણ મને લાગે છે, ત્ય ત્યાં જઈને મજા આવશે છોકરા- એક્સપિરિયન્સ છે. પછી ત્યાં નવા કોન્સેપ્ટ છે, ટ્રી હાઉસ કરવા નાલા નાલા. રૂમ બનાવે એક્સપિરિયન્સ કરવું હોય. જંગ જંગલમાં રહીને જોવું છે આપડે ત તો આપણે અલગ અલગ આજકાલ હવે નવા. ચાલુ કર્યું છે એટલે અને ત્યાં ખાવા પીવાનું. પણ વેજી છે એવા કઈ પ્રોબ્લેમ નથી બઉ. કઈ નથી વેજીટેરિયન લોકો માટે, બસ ખાવા. પણ મળે મેઈન પોલ્યુશન બહુ ઓછું. ઓછું છે પણ અહીંયા તો આજુ-બાજુ ખાલી પોલ્યુશન. -છે ચોખ્ખાય છે, બધાના ઘર- ના છે આજુબાજુ જોવામાટે... સરસ, એટલે મસાલા ના બધા- હા પણ છે અને-
કે, તમને કેવી રીતે ઉગાડે છે, એ બધી એવી- એવી પણ, ત્યાથી ખરેદી પણ કરી શકો છો. તો, તમે ઘરે ગરમ મસાલા આવે છે ક્યાં તો- શાકભાાજી તો છોકરાઓને ઘણી નવી- નવી નવી વસ્તુ, આપણને પણ ઘણી ખરી- -એ વસ્તુઓ દુકાનમાંથી જઈને લઈ આવતા હોય છે હવે આ બધું થાય છે. એ બધું આપણને પણ- પણ વધારે એ બધું પણ એ લોકો ત્યાં શીખવા- પડે છે, બ અમે તો ગયા હતા ગયા વર-
ઓકે.
સીઝન પણ સારી હોય છે. તો, એ આખા ઇન્ડિયા માં તો બહુ જોવા- પણ આપડે. સીઝન કેમ કે, હવે નવેમ્બર દિવાળી... નવેમ્બર મે, નોર્થ સાઈડમાં નહી જઈ શકો. તો ક કેમ કે બહુ ઠંડી હોય છે. ટફ પણ પડે છે. સીઝનમાં ઠંડી તો નહીં ફાવે. એટલે આખા ઈન્ડિયામાં જો- નઇન...
હા. -એટલે કેરેલા ની વાત કરી, તો એ ઓપ્શન સારું છે કારણ કે- હા, કારણ કે, ત્યાં ફરવાની એવી ઘણી બધી સારી જગ્યાઓય છે. અ અમે ઘણા વર્ષો પેલા, કેરેલા ની ટુર કરી હતી. પણ મને લાગે હું બઉ- -નાની હતી, ત્યારે ગયા તા અમે. તો, હવે, છોકરાઓને બતાવવા માટે જવું પડશે એવું લાગે છે. અ કારણ કે, ત્યાં, એક મુન્નાર કરીને જગ્યા છે, ત્યાં અમે ગયા તા. પછી, દરિયા કિનારો છે, કોઆલમ ને બધું છે, એ પણ બઉ સરસ‌ છે. તો, એક, એ ઓપ્શન વિચારી શકાય. પણ, બીજું મને એક એ પણ મન છે કે, હજી છોકરાંઓને એવી કોઈ જગ્યાએ નથી લઈ- -ગઈ એટલે એ લોકોને બરફ જોવા મલે. પણ, તમે એ વાત સાચી કીધી કે, ત્યારે બધે નોથૅ માં ને ઠંડી- -બહું હોય, પણ મને એવું લાગે છે કે, દિવાળી વખતે કે જઈએ. ઓ ઓક્ટોબર નવેમ્બ નવેમ્બરમાં કે એવી રીતે તો એટલી બધી ઠંડી નહી ચાલુ થઈ હોય. તો, કુલ્લુ મનાલી કે શિમલા કે એવું કંઈ પણ વિચારી શકાય. કારણ કે, અમે સાઉથની ઘણી બધી ટુર કરી લીધી છે. કે, તમિલનાડુ ગયા છીએ, અમે, કેરેલા ગયા છીએ. તો, આ વખતે થોડુંક મને એવું મન થાય છે કે, છોકરાઓને નોર્થ બાજુ એકાદ- -એક વાર ફરવા લઈ જઈએ. કારણ કે હમણાં જ- થોડા દિવસ પહેલા અમારા ઘરમાં વાત થતી તી, તો એ લોકો કેહેતા હતા કે મમ્મી હજી સુધી અમે લોકોએ બરફ- નથી જોયો. તો કે એવી કોઈ જગ્યા વિચારો ને કે ત્યાં બરફમાં જઈએ ને ત્યાં મસ્તી કરીએ અને મજા કરીએ એટલે મેકઘુ લાવ વી વિચારી જોઈએ જો વધારે પડતી ઠંડી ના હોય જો આપણાથી સહન થઈ શકે હોયને છોકરાઓને મજા આવે. તો એક એ પણ ઓપ્શન જોઈ શકાય કે આવા કોઈ હિલ સ્ટેશનમાં જઈએ. જ્યા એ લોકોને મસ્ત આમ સ્નો પડતો હોય કે એવું કઈ જોવા મળે તો એ લોકોને મજા જાય- જાય.
જો બરફ ની પણ મજા જોઈ આપણા કેપેસિટી જેટલી છે. એ એ કશ્મીરની ટ્રિપ
કોઈ છે જ નહી ઇન્ડિયામાં જોવા જ. પછી આપડે પ્રિલ મે મહિનામાં જઈએ ને એક તો આપણે અહીંયા આપડે જ્યાં રહીએ છીએ.
હા.
તજે એનાથી પણ આપણી જરાક રાહત મળે છે આપે આ બહુ કાશ્મીર બરફ નથી હોતો. બરફાળ જ છે એ જગ્યા એટલે ત્યાં તમને બરફ મળે જ છે સોનમાર્ગ છે. ગુલમાર્ગ બહુ ઠંડી પણ નહી અને રીતે આપણે પ્લાન કરી શકીએ છીએ એટલે તમે કીધું જવું હોય ત્યારે પેલા આપડે ત્યાંનું બઉ મહત્વનું છે. છે કે કેમનેર નીકળી રહીએ છીએ ને પછી તયાં જ એને ખબર પણ એ તો ઉપયોગ ના નથી અહીંયા નુ વેધર ટો પછી એનો કોઈ ઉપયોગ નહી એના કરતા આના આજકાલમાં લોજીકલી આપણે બહુ જ આગળ વધી છે એટલે પડતી હોય છે ત્યાં શું છે કે. એવુ છે. દસ પંદર દિવસ કા તો મહિનો કરીને એમ જઈએ. માં જવાનું જ બધાને. બહુ ગમે એ છે ને આપણને નેચર થી કેટલા દૂર પેલી બિલ્ડિંગો છે અનેબા બાકી નથી પણ બાકી તો બધું તું એવું જ બધું દેખાતું હોય છે.
તો ફેવરેટ ફર્સ્ટ ડેસ્ટિનેશન તમારું બધાની અ નેચરમાં છે. તેમાં કેટલું ઇન્ડિયા માં દાર્જિલિંગ છે. તે નોર્થ દાર્જિલિંગમાં પણ બઉ બરફના માં હોય છે. તો દિવાળીમાં તમે ત્યાં આપણ જઈશ. મિનિમમ ત્રાસ
હમ્મ.
મા પણ આપ ઓછા દિવસમાં પણ આપણે ત્યાં જઈ શકીએ. એ છીએ જલ્દી પહોંચીને જેટ લા વાર આપલી આપડે વધારે મજા કરી એને ટ્રાવે આપડો એવી બધી જગ્યા શોધીયે પછી આપ ડા સ્ટેટ્સ છે તો બઉ બો યોજના ઘાલી છે એવી બધી જગ્યા શકે છે એ પણ બઉ સુંદર છે પણ જગ્યા બધું જોવા જેવું ઘણું બો ફરુ છુ અવે ઈન્ડિયામાં જ એટલી બધી વ જો
હા.
ગયા કે આપણને આખો એક જન્મ ઓછો પડ પડી જશે
હા એ એકદમ તમારી સાચી વાત છે કાણ કે અ મેન
હાં.
હાં એટલે કાશ્મીર તો ઘણી સારી જગ્યા છે કાણ કે બઉ જે પણ લોકો જઈને આવ્યા છે બધા વ ખાણતા જ હોય છે. એ લોકોએ જીવનમાં એકવાર કાશ્મીર તો જવું જ જોઈએ ને ફરવું જ જોઈએ. હાં પણ આજે અમણાં એક એકાદેક વરસ પેલા બધું આતંકવાદીઓનું ને આ તે બધું થઈ ગયું ટુરિસ્ટને માર્યા ને એ વાત પછી મને થોડુંક ત્યાં જતા ડર લાગે છે કે એવું થાય કે અં ત્યાં થોડુંક આતંકવાદીઓને બીક રેય કે અ કંઈક ડર લાગે. ફરવાનું તો પછી શું કે ત્યાં ફરવાની મજા ના આવે જો એવા ડર સાથે આપણે ફરતા હોઈએ તો. તો એના માટે મને એવું થાય કે હજી એકાદ બે વરસ રાહ જોઉ કે થોડુંક વાતાવરણ સરસ થઈ જાય પછી એ બાજુ ફરવા જઈશું અ પણ કાસ મીર મારે જોવું તો છે જ એ વાત તો પાકી જ છે. તો આજે તમે મને ઘણા બધા સારા સજેશન આપ્યા એક કેરલાનું આપ્યું. કે કાશ્મીર નું આપ્યું અને આ જે તમે નોર્થ ઈન્ડિયાની વાત કરી તો આ નોર્થ ઈસ્ટની તો એ પણ એક સારું ઓપ્શન છે. તો અમે જયારે પણ હવે પ્લાન કરશું ટુરનું તો એના વિશે પણ વિચારી જોઈશું.
નક્કી નક્કી ઓલ ધ બેસ્ટ શું શું ક્યાંક જવું છે ઇન્ડિયા માં એટલે